મજામાં
બીજું ફરી આવ્યા?
બસ ફરી હાલે આના
હ બીજું કેવું લાગ્યા કેપલા ખાધા તા નતા ખાધા
ખાધુ ના બઉત હારું લાગ્યું.
સારું લાગ્યું. બીજું શું થયું? નવર નવરા પડી ક્યા?
દાલ, હમ્મ દાલ પાત બનાયું છે, બધા ખાય. હા બધા ખાઈ લીધો.
બધા ખેલ તું આવા મોસમમાં શું દાળપાત બનાવો છો કઈ સારું સારું બનાવ.
હવે ક્યાં બોપરેે અ અ હેવી બનાવ્યું હતું. હવે દાલ ભાત બનાયો.
બીજું બસ ઢોકળા માટે જ ફોન કર્યો તો મેં કીધું કે તમને થેપલા તો ગમ્યા ભાવે ઢોકળા એક વખત ચખાડું તમને કાલે ઘરે હોવ તો મોકલું.
મોકલો ના અને તમે અ તમે ફેપલા કેવી રીતે બનાવ્યા હત?
થેપલા થેપલામાં શું છે કે ત્રણ ત્રણ ચાર લોટ ભેગો કરવાનું હોય છે. થોડો ઘઉં નો, ચણાનો બાજરી નો, જેટલા આપની જોડે હોય ને એટલા બરાબર માત્રામાં લઈ લેવાનું એક વાટકી ઘઉં લીધું તો પછી એનાથી સહેજો છો બાજરીનો અને ચણા નો લોટ મખી નો લોટ ત્રણ ચાર લોટ ભેગા કરીને એમાં થોડું મોડ સારું નાખવાનું આપણે મોડ નાખીએ તો મુલાયમ હોય તમેં ને થેપલા ત્રણ ચાર દિવસે ખાઉંને તો એ વાંધો નથી આવતો આ થેપલા હું પેક કરીને વેચું પણ છું. એટલે ત્રીસ રૂપિયા ના છ થેપલા હોય. બધી ચાઈના સ્ટોલ માંએ વેચાય છે ને બધા ગ્રહ ઉદ્યોગ માં વેચાય છે. ચાલે છે સરસ છે ડિમાન્ડ છે એટલે.
કેટલા દિવસ ચાલે છે?
થેપલામાં વાંધો નથી આવતો, સાત આઠ દિવસ તો કઈ દી નથી બગડતું એનું અને બાકી પછી વાત વાતાવરણ ઉપર હોય છે કે વાતાવરણ કેવું છે આવું ઠંડુ વાતાવરણ હોય તો પંદર દિવસ તો કઈ નહી થતું.
તો એમે શું તું મિક્સ કરવા હતું, મેથી મેખવાનું છે?
હા જો આપને સીઝનની મેથી હોય તો વધારે સારી ને સીઝનની ના હોય ને તો આપણે પેલી કસ્તુરી મેથી હોય ને એને ધોઈને મસળ નાખવાની એટલે માટી નીકળી છે એમાં પછી મી મઠું, તલ, જીરો, અજમો, લસણ. લસણ મરચા વાટીને નાખવાના, લસણ વધારે નાખવાની. એટલે શું એનું ટેસ્ટ વધારે આવે.
તિલ કે તિલ કેવા રેને સફેદ લેવા કે કા કાલ
સફેદ તિલ લેવાના અને થાય ને તો તીલ ને પેલા શેકી દેવાના જે હું મસાલો કહું ને એને પેલા તમે કડાઈ માં શેકી નાખો. આમ બધા જ્યારે બનાવતા હોય ને એ શું સીધું ભભરાવી દે છે લોટ માં જ બધું નાખી દે છે પણ તમે બનાવ ને તો એમાં શું કરજો નાની કઢાઈ લઈ લેજો એમાં એક ચમ પછી જીરું, પછી અજમો અને આપણને થી હોય ને એ તલ, કાળા મરચાં ને લસણ એ બધું અંદર ખી લેવાનું એમાં ભેજ હોય ને એ નીકળી જાય એટલે તમારે લાંબા સમય સુધી ટકી રહેે, નહી તો એમાં ભેજ હોય ને તો વાંસ મારેને આપણે એને શેકી નાખીએ ને તો એ કુરકુરા થઈ જાય આપણે ખાવા માંય તલ તમે ખાસુ ને એમાં મોઢામાં આવશે તો ગમશે તમને આમ પટ પટ પટ બોલશે.
બાલે. મારે અ દીકરાનું તો બોત ગમે છેને ભલે મા આંટી જોડે રેસીપી મોકલો કે ભય આ રે
રેસીપી શું તમે થેપલા જ લઈ લેજોને.
કેટલીવારઅ કે કેટલીવારઅ. બસ એકેગ એક એક વાતો ભર એકે વાત તો બનાવવા પડશે ને મારે બી.
હા એ સાચી વાત શીખવું એ જરૂરી છે એટલે ક્યારે હું ના હોવું તો તમને બનાવા કામ આવે.
પણ મેં કેવી રીતે શીખું છું બધા બીજા કોઈ નું ખીલાવશો તો કેવે છે કે કેયાથી શીખ્યો છે તો મારૂ નામ જણાવું ને. કે મારી બેહેનપની મારી બેહેનપની ને શીખાયો છે મને.
હ આ આ આના પછી બધા મસાલા શેકી નાખજો મસાલા શેક્યા પછી છે ને આપણે એ બધું મસાલો લોટમાં નાખી દેવાનું ને પેલા સારી રીતે હલાવાનું છે એને. અને મોઇણ માં તો કંજુસાઈ બિલકુલ નહી કરવાનું. મોઇણ ને એકદમ સારી રીતે નાખવાનું. મોઈણ હવે કેવી રે નાખવાનું કે આપણે મુઠ્ઠી ના બંધાય ને ત્યાં સુધી મોઈણ નાખવાનુ. તે એક ચમચી ભરીને નાખી બે ચમચી નાખી. પછી આપણને એવું થાય કોઈ વધારે તો નથી પછી લોટને હલાઈને આ મુઠ્ઠી બાંધશું ને તો લોટની મૂઠ
તો મોને ઘી નું ઘી નું કરું ને કે તેલ નું કરે છે.
જો અમે ઘરમાં ખઈએ છીએ તો ઘીનું જ કરીએ છીએ તેલનું અમારે કોઈ ખાતું નથી.
તમે તો વેસે ભી ઘી ખાધુ હશે ન.
હા અમારે સવાર સવાર માં ઘી વગર નથી ચાલતું. એટલે ઘી નું કરીએ છીએ અને અમે બહાર વેચાણ તરીકે આપવાના હોય ત્યારે અમે તેલનું મયણ કરીએ છીએ. જેવું અમે પાર્સલ હોય ઓર્ડર હોય છે એટલે એમાં તેલનું મોયણ કરીએ છીએ. તેલમાં કેટલું નાખવાનું આપડે મુઠ્ઠી બંધ ના થાય ને લોટ ની એવી ત્યાં સુધી આપણને મુઠ્ઠી બાંધતી રહેવાની અને એવું થાય કે હા હવે આખી મુઠ્ઠી માં બંધ થઈ ગ્યું. લોટ પછી એને સહેજ ગરમ પાણીથી કરવાનું. અને એમાં દહી નાખવાનું બે ત્રણ ચમચા.
હવે તો આવ છો તો કે કેટલા થેપલા એક પેકેટ થાય છે.
છ છ થી એટલા આપું છું હું એક પેકેટમાં ત્રીસ રૂપિયાનું એક પેકેટ થાય છે.
તો સાથે દહીં, ચટણી કે
ના ના ના, દહીં ચટણી સાથે નથી હોતું? અથાણાનું નવુ પેકેટ આવે છે જેમ આપણે કેચઅપનું પેકેટ આવે છેના. એવી રીતે અથાણાનું. પેકટ નાનું પાઉચ આવે છે અથાણાનું કે તમે ટ્રાવેલિંગમાં લઈ જાવ તો અને ક્યાં ફરવા જાવતો હોય જેવ હમણાં તમને મે ટ્રેનમાં બનાવી આપ્યું હતું ને.
હમ હમ હમ.
તો અથાણા જોડે ખાવ તો સરસ લાગે. અને એમાં તમારે હા.
ચાય જોડે. ખાધુ.
હા, ચાય જોડે પણ ખવાય છે ઘણી વખત અને આપણે અથાણા જોડે પણ ખવાય છે. છુંદો હોય, અથાણું હોય. અને એમાં છેના બે ત્રણ ચમચ દહીં નાખી દેવાની. એનાથી શું મુલાયમ રેહશે ઘણી વખત શું લોકોના થેપલા કડક કડક થઈ જાય
હા, કડક કડક થઈ જાય તેવા
ચવાતા નથી બરાબર ને તોડીએ તો આખા તૂટી જાય છે. હા હા, થઈ જ છે એટલે શું એમાં શું બે ત્રણ ચમચ દય નાખવાનું પણ મોડું દહી નાખવાનું ખાટુ દય નાખ કોના તો તમને થેપલા ખાટા ખટાસ ખટાસ આવશે એવું થશે.
તારે જોડે રીત સમજી લીધું પણ તારે જેવા તો ના બનશે મારે
ના ના, બે ત્રણ વખત બનાવશો એટલે થઇ જશે અને લોડ બાંધો ને તો સેજ ગરમ પાણી નવ સીકું પાણી લઈએ ને આપણે
હમ હમ હમ
એ નવું ફેકું પાણીથી બાંધજો અને લોટ છે ને મુલાયમ મૂકજો ઘણા લોકો શું કરે છે કે થેપલા છે તો કડક હોવું જોઈએ થેપલા છે તો કડક હોવું જોઈએ જેટલું કડક લોટ બાનશો ન એટલા કડક થેટલા થશે. અને એકદમ મુલાયમ લોટ બાંધશો ન તો તમારા થેપલા પણ મુલાયમ થશે એકદમ
એક બાટલી નું લોટ આવે છે એવા બા
ના ના, ભાખરી ન લોટ ના ભાખરી ન લોટ જાડુ હોય છે એનાથી ના લેતા આપણે જે નોર્મલ લોટ આપણે લોટલી ભરીએ છીએ ને એ જ લોટ લેવાનું છે.
તો બીજા બાજરી ના લોટ ચણાના લોટ મિક્સ
હા, હા એ બાજરીનો લોટ ચણાનો લોટ એ બધું મિક્સ કરશો તો સરસ થશે અને છેલ્લે જે પાણીથી આપણે ઉઠીએ ના તમારે એટલું પાણીની જરૂર ની પડે કેમ કે મોન તમારું સારું આવશે એટલે મુઠ્ઠી બંધાઈ જશે પછી તમે બે ત્રણ ચમ્મચ દય નાખશો દય ખાટું ના નાખતા નઈ તો થેપલામાં ખટાશ આવશે બે ત્રણ દિવસમાં વાસ મારશે નઈ તો
હમ હમ, તો તો તમે તો ગરમ ગરમ તમે પેક કરી દો
ના ના ગરમ કદી નઈ કરીએ થોડી દેર ખુલ્લા હવામાં મૂકી દઈએ કઉ છુંને લોટ તમે ઢીલું બાંધશો ન એટલે તમારા થેપલા મુલાયમ થવાના અને ધનયો હોય ને કોથમીર કહીએ સીઝન હોય તો કોથ મીર મરચા, લસણ, અદરખ એ બધું વાટીને નાખી દેવાનું મિક્સરમાં નહી પીસવાનું મિક્સરમાં પીસીએ ને તો એનું ટેસ્ટ બગડી જાય છે.
ઘણા લોકો તો કહે છે કે ખાલી મેથી નું બનશે તો તમે
ના ના મું તો બધું નાખું કોથમીર નાખશો લસણ નાખશો એને વાટી નાખવાનું મિક્સર માં નહી પીસવાનું મિક્સર માં પીસો ને તો એનું ટેસ્ટ ખરાબ વધ ખરાબ બગડી જાય છે, આપણે વાંટીએ ન એમાં વાટીને પીશો તો તમને ટેસ્ટ અલગ આવશે
એક તો ગ્રીન કરનું નું ભી થેપલા બનશે. એ કેવી રીત
ગ્રીન ગ્રીન થેપલા આપણે કેવું હોય કે જ્યારે મેં તમને કીધું ને લસણને વાટી નાખો એમાં કોથમીર વધારે વાટીને નાખ વાનું સીઝન હોય ન એટલે છોકરાઓ આમ કોથમિરને એ નથી ખાતા એટલે આપડે આમ છોકરાઓને કોઈમાં કોથમીર નાખી આપીએ તો એ કાઢી નાખે છે. એટલે એમાં કોથમીરે એ નાખવાનું ફૂદીનો એ નાખવાનું અને ઘણી વખત તમે પાલક હોય ને તો એનાય સારા બને છે. પર એ પાલક ના વધારે ટાઈમ નહી ચાલે પર કોથમીર અને આ નાખસો કુદીનો. તો એનું તમારે સારા ટાઈમ ચાલશે ને એકદમ તમને ટેસ્ટી લાગશે ગમશે એક ખાતા બે ખાસ
તો તમે મેથી જોડે પાલક ભી નાખો છો.
એ તો સીઝન હોય ને એટલે મેથી જોડે પાલક નાખીએ હવે જેવું ઠંડીનું સીઝન આવશે ન તો પાલક છોકરાઓ આમ નથી ખાતા. એટલે પાલક થેપલામાંય નાખીએ ને પાલક નો પુલ્લાવે બનાવીએ. ઝીણી ઝીણી કાપી ને એનો પુલાવ બનાવીએ તો એ છોકરાઓ ખઈ લે.
અહમહમ.
આમ પાલક નું શાક બનાવીએ તો કોઈ ખાતા નથી એટલે હું પાલક ના થેપલાય બનાવ છું એટલે સવારે સ્કૂલ માંય લઈ જાય કા તો નાસ્તા માં ચાય જોડે ખઈ અથાણા જોડે ખઈ
તમે નેક્સ્ટ ટાઈમ બનાવો છો તો મારે ઘર થોડે મોકલું છો ને?
હા હા ચોક્કસ ચોક્કસ હમણાં તમને થેપ પાલક ના એ થેપલા તમને આ થેપલા તો તમને ગમ્યા ને હવે હું જો બે ચાર દિવસમાં પાલક ના થેપલા મોકલુ. અને પાલક નો પુલ્લાવે મસ્ત બને છે તમને પાલક ના થેપલા ગમે ના. એટલે મન કેજો હું તમને એની પણ રેસીપી મોકલીશ.
હા વાંધો નહી વાંધો આપી શક ચલો બીજા કુછ.
બસ બસ શાંતિ બીજું તમે કો હા હવે તમારા છોકરા માટે મોકલીશ હે પાલક વાળા એટલે કે જો એમને ગમે છે કે નથી ગમતા એવું કેહેતા નહી કે આંટી એ પાલક ના મોકલ્યા છે. પેલા એમને ખવડાવોજો પછી ગમે નયે એટલે પછી કેજો હા હા તો પાલક ના છે તું પાલક નથી ખાતો ન.
હા હારું હારું. ચલો વાંધો નહી વાંધો ચાલ જય શ્રી કૃષ્ણ જય શ્રી
જય શ્રી કૃષ્ણ.